હા
શું કર છો ભાઈ તમે
હય ના હા આ વરસાદના વાતાવરણમાં ઓટલે બેસીને વાયરો ખાઈ રહ્યો છું
અચ્છા તો તમે આ થોડાક દિવસ પહેલા રિમટ નું પેપર જોયું
અરે હા કઈક વાત તો સાંભળી મતલબ ન્યુમાં પેપર લીક થઈ ગય હતું
ના એ તો હતું જ પણ એ તો નીટ નું જે પેપર હતું ને આની પેલા લેવાય હતું એ એ લીક થઈ ગયયો કે ટેલિગ્રામ ઉપર જે સાયબર આપેલા જે હોય ને એનએ ના અમુક જે હતા અંદર ના માણસો તેમને લીક કરી નાખ્યું અને આમાં બી પાછું એક એકેડેમી હતી તો એ એકેડેમી માં એવું થયું કે એમને જે મોડ્યુલ પેપર કે એમનું જે મોક ટેસ્ટ રાખ્યો હશે ને તે એમાંથી કેવા અડધા જે અડધા થી ઉપર એલા આમ જોઈએ ને તો કેલા બઉ બધા એમસીક્યુ પૂછા કે આમ તમે ચાર પાંચસો જેવા માર્ક્સ લાવ શકો તમે એમને એમનું ખાલી મોડ્યુલ પેપર કેક ટેસ્ટ પેપર કરી ગયા હોય ને તો એટલે એ વિરોધ કર્યો કે આપણેે રીનીટ કરી કરાવએ એમ
હા તો પાછો ર રેનીટમાં શું કણ થયો
રીનટમાં એવું થયું કે હવે ખબર છે ને કે ફરીથી લીક થશે એવું બધું ટેલિગ્રામ છે એ છે એટલે કે ટ્િટર છે તે એના ઉપર જે પેલા જે લોકોએ લીક કર્યું હતું એ લોકો સ્ પાામ કરતા હતા મેસેજો કે તમે તમારી જે ગવર્મેન્ટ કે ગમે તે છે એ ફરીથી રિનીટ ના પેપરને લીક થતા નહી રોકી શકે આમને તેમ તેમાં એવું થયું કે એ લોકો એ પછી આ ગ ટમેન્ટ જે આપડે એમને અ સત્તર કે અઢાર તારીખે આખું બંધ કરી દીધું કે જે પેલું ટેલિગ્રામ છે એ ઇન્ડિયા બંધ થઈ જશે ત્રણ ચાર દિવસ માટે બાવીસ તારીખ સુધી તો આ રોકવા માટે આ કર્યું અને જુઓ ને લીક ભી નહી થયું પેપર
અચ્છા એવું એટલે મારે ટેલિગ્રામ ઉપડતું નતું મેં વળી કીધું ઇન્ટરનેટ નો ઇસ્યુ હશે પણ આ ઇસ્યુ તો મને તો ખબર જ નથી
ના આ પેલા નીટ ના પેપરને લીક ના થાય ને એના માટે આ કર્યું હતું કે નાતાાય પણ થોડી જોઓને તમે વીટીઆ યુઝ કરો તો તો પણ તમે આ ટેલિગ્રામ તો યુઝ કરી શકતા હતા
હમ હમ અ અરે મેં એક સાંભળ્યું તું કેમ નેટમાંેબલમાં કેવ થાય કે અમુક લોકો ડેટ બદલી દે મતલબ એમ કે કે ભાઈ આ ગ્રુપમાં જોઈન થઇ જાઉ હું તમને પેપર આપી દઉું પાંચ લાખ રૂપિયા થશે અને પેપર હાલ અત્યારે આપી દે તમને એક ફરજી પેપર કોઈ બી મતલબ ક ટેસ્ટ ન કે ગમે તે પેપર અને પછી એક ઓપ્શન આવે ટેલિગ્રામમાં એડિટ કરીને તમે જયારે પેપર રિલીઝ થાય ને તમે ત્યારે એડિયો એડ કરી તો એમ કરીને બીજા લોકોને ડેટ બતાવે કે જુઓ હું તો આઠ જુલાઈ ના રિયલ પેપર આપી દીધું તું અને જો દસ જુલાઈ ના એક્ઝામ આવી તો સેમ પેપર આવ ને આવી રીતે કરી કરીને સ્કેમ બહુ વધી ગયો છે, એક્ઝામમાં બી
હા હા એ વાત તો છે, અને જુઓ ને આરિનીટમાં રિનીટ નું પેપર હતું ને એના અઠવાડિયા પેલા બી આજ સપામ મેસેજ આવતા હતા કે કે કે આ આ અ ચેનલમાં તમે જોઈન થઈ જાઓ ટેલિગ્રામ ઉપર તમને આટલા ક્વેશન આટલા પૈસા આપશો તો તમને આટલા ક્વેશ્ન મળી જશે એમ
હા એજ ને અને લો લોકો પૈસા આપ્યા બી છે, તલબ જે મતલબ ભણવામાં સારી કોલેજમાં એડમિશન લેવું એ લોકોએ આપ્યા બી હશે કેમકે સ્કેમ
હમ
કરવા વાળા તો કરી જ જાય છે, અને ઠગવા વાળા ઠગાવી બી જાય છે.
હા હા એજ ને અને આ જુઓ ને આપડા આ નીટ પેપર માં તો આ બીજી વખત થયું ગઈ ની ગઈ સાલે આવું જ થયું હતું ને એમ નીટ પેપર લીક થઈ ગયું હતું ને એવું કે બધાના કઈક કેટલા બઉ બધા જણ ના સાતસો વીસમાંથી સાત સાદા ને એવું બધું થયું હતું ને
હા એ બી છે. પણ એ બાબતે એવું કેવા જોવ ને તો જેડબલયુમાં સારું છે, અત્યાર સુધી મેં સાંભળ્યું નથી પેપર લીક નું
હા એ તો ગમે તે જે અ રેપ્યુટેડ આઈઆઈટી હોય એજ લોકો જાતે કન્ડક્ટ કરે એટલે સિકુરિટી હાઈ હોય છે. અને એમના તો જુવાને કેસન બી કેવા કે તમે ભલે ને લીક કરો પેપર તોય સોલ્ નહી થતા
અરે હા એ વાત સાચી તમારી કે ભાઈ અમુક વાર તો અત્યારના એઆઈ મોડલ બી જેડબલ ના ક્વેશન આપ્યા હોય ને તો એ બી થોડા ગોથા મારી જાય સોલ્વ કરવામાં
ગોથા નય ફેલ જ થાય ગયા
હા એજ
હા એટલે એવું છે, એટલે જેડબલીનું આંધી ગમે તે હોય લીક થાય તો એ ચિંતા નહી એમને ખુદના જે એમને બી સોલ્વ કરતા એક એક બે બે દિવસ થાય છે આ પેપર સોલ્વ કરતા
હા એજ ને એડવા એડવાન્સનું પેપરનું તો કયુ લેવલ જ અલગ હોય છે, હજુ એક વાર મેન્સ વાળું પેપર આપડે જઈને આપીએને તો કદાચ લાયબી જાય જો આપને એડવાન્સ વારું સોલ્વ કરવું તો એમાં તો ફેલ થઈ જાય
હા એ તો છે, ણ પેપર જ એવા અઘરા કાઢ્યા છે, એ લોકો તો હવે શું કે બધા પ્રોફેસરો થઈ આઈ આઈચ્યુ વાળા બેઠા હોય તો પછી એવું તો નીકળે જ ને પેપર
અરે ને બીજું બી એવું કારણ છે, હાઈ પેપર મતલબ ટફ પેપર કાઢવાનું કે કોમ્પિટિશન તો જુઓ તમે એક એક સ્કૂલમાં હજાર હજાર છોકરાઓ ભર્યા તો હવે મતલબ સાદું પેપર કાઢે તો બધાએ ત્રણસો વીસ લાઇ દે તો એડમિશન કોને આપવા?
હા વાત તો એ બી સાચી છે, કે ત્રણસો માંથી ત્રણસો લાવે બધા તો પ કે એડમિશન તો કોણ અને સીટ સામે હોય સો કે પચાસ સો જેવી હોય સીટ
હા જેમ કે બધી આઈ આઈટીની સીટ ગણીયે ને આપડે તો પાંચ હજાર જેવી કઈક થતી હશે
હા.
મતલબ એક ફિલ્ડની એમ અલગ ફિલ્ડનુ તો આપણને આઈડિયા ઓછી હોય પણ આઈટી છે, તો પાચ હજાર એવી રીતે સીટો હોય
હા એતો છે, પણ હવે જુઓ ને કે હમણાં જે રીનેટ પેપર આયુ હતું ને તો લોકો એમ કેતા કે નીટ નું પેપર જે હતું ને પેલા એ સહેલું હતું જ હવે ટ નું પેપર આવે ને તે હાડ નીકળ્યું એ લોકો એ
હા એ તો છે પણ આ તો જોવા જઈએ ને આપણે તો પેપર હાર્ડ હોય કે ટફ હોય ફરક પડતો નથી ફર અગર એક બીજી હોયને બધા ત્રણસો લઈ દેતા હોય તો ફરક પડે જ બાકી થોડું હાર્ડ હોય અને એકદમ નાખો હોય તો ફરક ના પડે કેમ કે એ લોકો માર્ક્સ ઉપર થોડી તમને એડમિશન આપે એ તો એમનું મેરિટ લિસ્ટ બનાવીને આપે કે ભાઈ પેપર આટલું હાર્ડ છે તો આટલું મેરિટ સેટ કરીએ.
હા પણ જો તમારો માર્ક્સ વધારે હોય તો પછી તમને જે જગ્યાએ જોતું હોય. તો મળી જાય ને
છે
હ એટલે મેરિટમાં એ ફરક પડે ને પછી માર્ક્સ ના લીધે
હા એ તો સો ટકા. તમે જી ડબલ્યુ કે નેટ આપી હતી.
હા જેડડબલી આપી હતીી પણ એમાં તો કઈ મેળ ના પડ્યો મારા તો મેં તો પ્રિપેરેશન એની કરી જ નથી એમ
કે મારે આમાં એટલે કે અમનેમજ આપી હતી કે ચલો હ લીધો દઈએ હવે એમનેમ
એ તો છે જેડબલ્યુ અને નિટ ની તો હું જોઉું ને તો અત્યારે સ્કૂલમાં કેવું થઈ ગયું કે આઠ માં સાત આઠ માંથી થોડી થોડી તૈયારી ચાલુ કરાવ દેતા હોય. કે જેમ કે નેગેટિવ માર્ક્સ છે. નેગેટિવ માર્ક્સ નીટેવ પડી દે અને પછી સાતમા ભણતા હોય ને તો આઠમાનું અને નવમાં નું ભણાવતા હોય એમ થોડું થોડું આગળ ભણાય ને એમને થોડું આ મતલબ કોન્ફિડન્સ લાવ જેતા હોય જેમ કે બોક ટેસ્ટ લ લે ત રેગ્યુલર
હા એ તો છે જુઓ ને હું જયારે અગિયાર બારમાં હતો ને તો એ સ્કૂલમાં કેવું હતું. કે અમુક લોકો જે છે ને તો આઠમાંથી જ ડાયરેક્ટ ચાલુ કરાવ દેતા હતાા કે જેીડડબલની કે નીટની એક્ઝામની તૈયારી અને હા અને જુઓને અમે જે હું જે સ્કૂલમાં હતો એની પાછી એના પાછી બે ક્લાસીસ એક જે ડબલ ઈ વાળા અને એક જે ડબલ ઈ ના જે ખાલી ગુજરાત ગવર્મેન્ટની જે એક્ઝામ આપવી હોય એ અને એક જેડાબલી વિધ ગુજરાતની એક્ઝામ.
એટલે એવી રીતે પાછા અલગ ક્લાસ પડેલા એમાં અમારી જે હતી ને અમે હું જેમાં હતો એટલે મારે જે ડબલ આપવું એવી ઈચ્છા નથી તો જુઓના એમને વધુ તો એમાં ફી ઓછી હતી અને વી જે ડબલની પ્રિપરેશન એમાં ફી વધારે.
અરે હાપી ની વાત કરીએ ને તો જેડબલ એની તો કેવું કે એ તો ફી ભરયે છે. પણ છોકરાઓને અલગ થી કોચિંગ ક્લાસ અપાવતા હોય છે પેરેન્ટસ. અને એની બી ફી કેટલી મતલબ એક્સ્ટ્રા જ હોય છે. મતલબ ઘણો ને એકર્. દોઢ બે લાખ તો હોતી હોય છે અને બીજી એક વસ્તુ કઉ ને. કે લોકો જેડબલી ને. ડેટ તો બરાબર છે કે થિયરી બેસ આવતી હોય પણ જેડબલ્યુમાં કેવું થતું હોય. કે લોકો જેડબલુ ઉપર એકલું ફોકસ કરે ને. તો એમના બહારમાં ના માર્સ થોડા. ડાઉન આવતા હોય કેમ કે બારમામાં તો થિયરી કોઈ વાળા ક્વેશ્ચન આવે. અને એમને આદત ફડબલ ના ક્વન નીકળી ગઈ હોય.
હા એ તો છે એવું નઈ કે જેડબલ એકલામાં નીટમાં બી એવું થાય છે. જોુઓ ને મારી એક ફ્રેન્ડ હતી તે અમે એવું થયું કે. દસ માંમાં એકાણું ટકા આયા. અને બારમામાં અગિયાર બાર બાયોલોજી લઈન નીટની તૈયારી કરતી હતીી. તો નીટમાં બી ઓછા માર્ક્સ આવ્યા. અને જુઓ ને ગુજરાત બોર્ડની એક્ઝામમાં બી ઓછા માર્ક્સ આવ્યા. એકાણું ટકા થી સીધું ચોસઠ ટકા.
હા એટલે શું ગમે તે કોલે લેવી હોય તમારે પણ એક મતલબ. ગુજરાત બોર્ડ ન ફટ મતલબ શું કેહેવાય આપડે. ટ્વેલ્થ નો ક્રઇટેરિયા તો હોય જ છે કે પચાસ સાહીઠ ટકા તો હોવા જ જોઈએ.
હા એજ ન તો ચાલ તો પછી. હા હ.